હલો.
સીતારામ.
સીતારામ બાપુ સીતારામ.
કેમ છે મજામાં?
હા મજામાં તમે શું
તબિયત પાણી એમ
તબિયત બાણી સાળા છું
હા હમણાં મારો વિચાર છે કે ભાજપ સરકારમાં જોડાવું છે
આમ કોણ તો ભાજપ સરકાર માં જોડાવું કારણ કે અલગ અલગ વ્યક્તિઓ સાથે સ સ્વભાવ ઉ ધરાવે છે
હમ સારો અને વિશિષ્ટ સ્વભાવ અમે અમે ભાજપ સરકાર માં જ છીએ
હ હા તો મને થોડો ઘણો સપોર્ટ કરશો મતદાન દેવામાં
તો હું બીજેપી ની ટિકિટ લેવા માટે તૈયાર છું બરાબર
કે
તો તમારા આસપાસ ના પ્રશ્નો પણ હું સોલ્વ કરી દઈશ
એવું છે તમે જો ભાજપને ટીમ લેતા હોય
હા
અમુક નિયમો છે.
હા હા
ભાજપ સરકાર તે પોતે તો અલગ રીતના પ્રાણીઓ કરે છે કોણ જયારે તેને પોતાની અલગ અલગ માહિતી ઓની જાણકારી હોય ને તે લીક થઈ હોય થઈ રતી હોય છે એવી પ્રબ્લેમ થાય છે
હા તો ભાજપ સરકારની ટિકિટ ભાજપ સરકારની ટિકિટ લેવી જોઈએ કે મારે હમણાં જે નવી કોક્રોચ જનતા પાર્ટી આવી છે એની ટિકિટ લેવી જો
ના તમારે લેવી જોઈએ તો ભાજપ ન જ લેવી જોયએ કારણ કે તે હિન્ િ વિશે બહુ જા રીતના સમજી વિચારી અને તેને આગળ લાવવાનો પ્રયત્ન કર્યો
હમ
જયારે કોંગ્રેજ છે તો ઓલી પરી મુસલમાન જ છે તને ખબર જ છે
હા
એટલે આપડે સુધી ભાજપ ને શપોત
તો પછી હું ભાજપનો નિર્ણય સારો લઈને પછી તમારા આસપાસના જે વિકાસ કરવાનો ફાયદો જો મને મળતો હોય
હમ
તો હું મારી જાતને સ્વમાન માનું માનનું
હમ તો તમે સ્ભાવ તો તમે ત કમતો તમારે સારા એવા અનેક બાબતોનું ધ્યાન રાખી અને તેને કાર્ય કરવાવામાં આવે છે જેના કારણે તને પ્રોફિટ તમને તેને માન મર્યાદા અને તને બીજી વખત રાખવાનું પ્રયત્ન કરીશ
જો તમારા ગામમાં સ્કૂલ ના હોય તો હું સ્કૂલ બનાવી શકું
હ તમને એજ કેવા માંગુ છું કે તમે જો સારા સારા એવા કાર્ય કરો તો તમે પાછા ટિકિટ લઈ અને પાછા તમે જીતી શકો છો
હા અને તમારા ગામમાં જો પુલ ની વ્યવસ્થા ન હોય તો પુલ બનાવી જઈશ પાકા રોડ રસ્તા બનાવી દઈશ તમારા ગામમાં ગટર વ્યવસ્થા કરાવી દઈશ તમારા નાકા બનાવી દઈશ
તમે જો એવું બધું કરતા હોય તો હું તમને ફ્લેવર આવવામાં મદદ કરી શકો છું
અ કઈ પ્રકારની મદદ કરી શકો તમે મારી
મારા જાઝા જાજા માણસો છે જે ભાજપમાં છે હું પણ એક હું ટીકિટ જ રાખું છું બધી દેવાનું.
તોમે હોય
હા અમે કર્મચારી છી એ જો તમારે ટી કિટ જો હોય હું તમને ટિકિટ લેવડાવી દઈશ, જોઇ છે તમારે શું?
તમે કર્મચારીમાં શું શું કરો છો? હ
અમે કર્મચારીમાં ભાજપ નુ કઈ રીતના લેણદેણ ચાલે છે. એને અમુક પ્રભુત્વ ધ્યાન રાખી અ ભાજપ ને આગળ લઈ જવાનું કાર્ય હ હારવા માટે તોવું કોઈ નથી કરતા ભાજપ જીતે તેના માટે ઝાઝા પ્રયત્ન કરીએ છીએ.
હા તો તમે ભાજપ લવર કેવાવ ને
હા હ ચોપલા વતી આમ જોઈએ તો બધી એકેય પાર્ટી એવી સારી નથી કે જેના કારણે આપણે કરી શકીએ છીએ તો ભાજપે એક એવી વસ્તુ છે. જેના કારણે આપડણે અલગ મા વ્યક્તિઓને મળી શકીએ છીએ પેહચાની શકીએ છેએ તેવો એ અનુભવ આપે છે. એટલે મારે ભાજપ સરકાર ઇજ બેસ્ટ હલો.
ભાજપમાં તમારો શું મન છે?
ભાજપમાં મારું મત એ છે કે ભાજપ જ રેવું જોઈએ આખા ભારત દેશમાં કારણ કે જો બીજી કોઈ પાલ્ટી આવશે. તો તો આખા દેશની ખાલી જગ્યા જોઈ જાય. કારણ કે ત્યારે પછી હિન્દુઓને માન મળશે નહી તેને અ અલગ અલગ વ્યક્તિઓ સાથે વાતચીત કરવી બહુ અઘરી પડશે આપણે જોયું ને કાશ્મીર માં જમ્મુ કાશ્મીર માં
હાજ હમણાં બહુ ખતરનાક રીતે, આપડા ભારથી હિન્દુઓને મારે ચૂની ચૂની ને મારવામાં આવ્યા કે તમે હિન્દુ છો તો મરો અને તમે ઈસ્લામ છો તો અમારી પાસે આવતા રહ્યો
હા એ જ વાત છે કે જયારે ભાજપ છે જે તે હિન્દુઓને પ્રોત્સાહન આપે છે. જયારે અન્ય જ્ઞાતિઓ છે ને તે હિન્દુઓને પાછળ પાડવા માંગે છે. એટલા માટે આપડણે ભાજપ ને એક ફોલો કરો
મે પછી ભાજપે બીજો પણ એક્શન લીધો તો એના કારણે તમને ખ્યાલ કે
હા હા ખ્યાલ તો હોય ને
જે બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાન ના લોકોને એકો એકને એકત્રત્રિત કરી કરીને પોતાના દેશમાં મોકલવામાં આવ્યા હતા
સાચી વાત છે તમારું પણ એમાં ઝાઝા વ્યક્તિઓ અલગ અલગ ગામડામાં રહીને તે લોકોને ગૂતવા બહુ ઉઘરા થાય છે સમજ
કે પછી બાંગ્લાદેશ માં આપડા હિન્દુઓ સાથે શું શું કરવામાં આવ્યું હતું એ તમને ખ્યાલ કે
ના ખ્યાલ તો છે પણ કઈ યાદ નથી બોલો નેને શું શું કરવામ આયુ
બાંગ્લાદેશમાં થયું એવું કે ત્યાંના આપડા હિન્દુઓ ભાઈઓ થોડા ત્યાં કામ કરતા હશે.
હમ
એમાં આપડી સ્ત્રીઓ પણ હતી હિન્ંદુઓની જ્યાં જ્યાં સ્ત્રીઓ સ્ત્રીઓને સમગ્ર રીતે વસ્ત્રો ઉતારીને બલાત્કાર કરવામાં આવ્યા અને હિન્દુ ભાઈઓને હાવ નગ્ન કરીને જાહેર રસ્તાઓમાં મારવામાં આવ્યા અને ક્યાં ને ત્યાં આપણા હિન્દુઓને મારી નાખવામાં આવથ એ માહિતી તમારી પાસે પહોંચીતી કે
અમારી પાછી માહિતી તો પહોચતી પણ અમારા એટલા હતા ધરાક ને અમારાથી ઉપલા હતું ત્યારે તે આ બધી માહિતીને અનસૂલી ગણતો હતો કારણ કે તે મુસલમાન હતો પછી અમે તેને પાલ્ટી માંથી નીકાળી દીધો છે એવું એક્શન લેવામાં આવ્યું છે
હા તો તમે બજરંગ દળ વિશે ખ્યાલ કે તમને
હા ખ્યાલ બજરંગ દળ છે તે હિન્દુઓનું એક એકત્ર સંગઠન છે
હા
હમ તેઓ ગાયો ગાયો માટે અલગ અલગ વ્યતિઓ દ્વારા ફાળો લે છે તે બહુ ચરણ બનાવે છે અને હિન્દુઓને ભેગું રાખવાનું કામ કરે છે
ને જે ગાયોના કૂતલખાના ચાલતા હોય છે તેવા લો લોકો સામે સત્ય હમ જે હાલમાં ભારત દેશમાં આવી ઘણી યુનિટી બનાવવામાં આયવી છે
સાચી વાત છે તમારે સાચી વાત છે તમારે આમ તો તમને છું કે ભારત દેશ આમ જો ને તો ગાયને માતા હોય છે સાચી વાત
હા
હમ તો પછી ગાયને જે ખેડૂત હોય છે તે દૂધ નથી આપી શકતું તો શા માટે વેચી દેય છે એ ત શું
હમણાં તમને ખ્યાલ હોય તો આપડે તમને જો બજરંગ દળમાં તમને જોડાવાનો મોકો મળે તો શું તમે જોડવા ઈચ્છો છો
હા જરૂર જરૂર જોડાશું
ને તમારા ઘર પરિવાર માંથી કે તમારા ભાઈ બેનો કે સગા વાલાઓને એ પણ ઇન્વાઈટ કરવામાં આવ્યો હોય તો શું તમે એને લાવી શકો કે
હાં હાં જરૂર કારણ કે અમે બધા આ પહેલા બજરંગ દળમાં જ સમી લક્ષી બજરંગ દળ મા કઈ પણ વસ્તુ જોવું પડે એટલે અમને છે હા
પછી હમણાં તમને ખબર કે આપડા ગાય માતા ને રાશ ટીય માતા બનાવવા માટે બજરંગ દળ વાળા એ ઘણું આંદોલન પણ એ ઉઘર્યું હતું એના વિશેે માહિતી કે
હા તમે હા માહિતી છે તમે સાચાશો ઈ માટે એક્સન લેવામાં આવ્યું તું એનું એક્શન લેવાય જશે થોડોક વાર લાગશે
હા પે શું તમારા મંતવ્ય પ્રમાણે શું ગાય માતા ને રાષ્ટ્રીય માતા બનાવામાં આવશે કે
હા આવશે કારણ કે નરેન્દ્ર મોદી પણ એક હિન્દૂ છે અને કતલ ખાનાઓ અને અલગ અલગ જોઈએ તો ગાયોમાં તે કતલખાના બવ ઝાઝા છે ભારતમાં કેમ સાચી વાત
હા બોવ કતલખાના બોઉ વધુ છે એ કોના દ્વારા ચલાવવામાં આવે એ તમને ખ્યાલ કે આવું આવું કામ દુષ્ટ કામ કોણ કોણ કરી શકે આવા કઈ જ્ઞાતિ કે
રાહુલ ગંધી, રાહુલ ગંધી. રાહુલ ગાંધી કોંગ્રેસ પલ્ટી અને તેના અલગ અલગ ખુદાવાળા અને મુસલમાનો
હા.
હલો
તો તમે શું એના ઉપર આમ એક્શન લેવા માટે તૈયાર કે
હા, એક્શન લેવા માટે તૈયાર જ છીએ પણ તમે કોઈ કેસ નથી કરી શ
હા, તમા રસ ટાય એ ઘડી પાચ મિનિ ચરૂ રાજ્યો
હા, શું છે એટલે તો ભૂલવું હ
અંયા અમારી સામે એક કોંગ્રેસ, કોંગ્રેસ નો એક અ પ્રતિ અધિકારી છે.
ઓછ
હા, રાતો પાણીભ થયું ગ જો તમારે જવું હોય તો થોડોક રૂમ ખોલશો
હા, હા જરૂર આગડે અમે આવશું જ ને
હા.
હા હાલો રાખીએ, થેન્ક યુ તમારી સાથે વાત કરવાની મજા આવે.
પો છે.